અરે છે
બરાબર
બોલો બોલો
કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસ મજામાં આજે કેમ ના યાદ કર્યા બસ ચાલે ની સીટો.
બસ આ તો કેટલા દિવસ થી વાત નથી થઈ તો મને થયું કે લાવ ને આજે તમને તમારી જોડે ફોન પર વાત કરી લો
બરાબર સરસ સરસ
હમ કેવું ચાલે તમારે
બસ જો ચાલે રાખે તમને કેવું ચાલે
અમારે ભી ચાલે છે મસ્ત હમણાં જમે બધા બાર બેઠા તા બાજુવાળાની જે છોકરી છે ને અત્યારે અગિયારમાં માઈ તો બધા ડિસ્કશન કરતા હતા કે સમાં ઇન્ટરેસ્ટ છે તો શું લેવું જોઈએ જેને પ્રાયોરિટી આપ જોઈએ કરિયરમાં આગળ ચાન્સીસ બનાવાના ક્યાં ચાન્સીસ છે એને વધારેશે કરિયર બનાવવા માટે. તો એ બધાની વાત ચાલતી હતી
બરાબર બરાબર તારું કેવાય ને બધા રીતે ડિસ્કશન કરતા હતા તો.
હમ એ ભને બધાને ખબર પડે એજ તમે કીધું એમ ડિસ્કશન કર્યું તો બધાને એકબીજાના વિચારો ખબર પડે કોણ કઈ સબ્જેક્ટમાં છે એ ખબર પડે અને બધાની ફિલ્ડ ખબર પડે
હા તો તમારી ફિલ્ડ કઈ છે મતલબ તમારો સબ્જેક્ટ કયો છે
મારો તો સબ્જેક્ટ મે આમ બીએસસી અગિયાર બારમાં મારી બાયોલોજી હતું પછી બીએસસી અને એમ મારી ઝુલોજી છે
બરાબર બરાબર
ઝુલોજી મતલબ પ્રાણીશાસ્ત્ર
હા.
હા એમાં પ્રાણીઓ પક્ષીઓ નાના નાના જીવ જંતુઓ બધા વિશે બધું ભણવાનું આવી જાય
બરાબર આ તો બઉ ઇન્ટરેસ્ટિંગ લાગે છે થોડું એના વિશે વધારે જાણકારી મને આપો ને કારણ કે કે અમને એના વિશેે જાણકારી બહુ છે નહી
હા હા શ્યોર ઇન્ટરેસ્ટિંગ તો છે બહ જ ઇન્ટરેસ્ટિંગ છે આમાં એક તો આમાં ક્યારેક ક્યારેક તો આપડા માણસોની બધી ઇન્ટરનલ સિસ્ટમ ભણવાની આવે બોલો એને લાગે કેધું બધું જ કવર થઈ જાય આપણા બધા અંદરના બધા શરીર ના અંગો છે બધી સિસ્ટમ કેવી ચાલે છે ડાયજેસ્ટિવ સસ્ટ નર્વસ સિસ્ટમ કિડનીની બધી સિસ્ટમો એ તો માણસ નું બી આઈ ગયું અને પછી તો નાના થી નાના પ્રાણીથી લઈને એટલે ટૂંકમાં કહ તોું બધા પ્રાણીઓ અને પક્ષીઓ જીવજંતુઓ કીટકો અને પાણીમાં રહેતા પ્રાણ માછલીઓને એને બધા વિશે બધું ભણવાનું આવી જાય
બરાબર બરાબર સારું કેવાય આટલું બધું ભણવા મળે
અને એમાં બી એક અમારો એક સબ્જેક્ટ તો એવો છે કે ઇવોલ્યુશન તેમાં તો એમાં તો આપણને એવી ખબર પડે કે પૃથ્વીનું‌ સર્જન કેવી રીતે થયું? એમાં સજીવ કેવી રીતે આયા.
અને કયા પ્રાણી કયા પ્રાણી માંથી કયા પ્રાણીઓ બન્યા અને આખી પૃથ્વી અત્યારે છે કેવી રીતે બની એના વિશે પણ બધું ભણવાનું આવે
હા બરાબર બરાબર
હા એટલે મજા આઈ જાય ભણવાની
એજ ને ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટસ હોય તો મજા જ આ આવી જાય ભણવાની
હા
તો તમને ભણવાનું બહુ ગમતું હશે
હા બઉ જ હજુ અમે અને ભણવાની જોડે જોડે જે ભણવાના રિલેટેડ કઈ ટાસ્ક હોય કે પછી અલગ અલગ કામ હોય ને એ બી અમને કોલેજમાંથી કરાવડાવે જેમ કે હજુ રવિવારે જ અમે સારસ કાઉન્ટ કરીને આયા આણંદ અને ખેડા જિલ્લાના બોલો
ઓહો
એટલે કામનું કામ થઈ જાય અવે સારસ કેટલું મસ્ત પક્ષી કેવાય એક તો એની ડોક ડોક લાલ એનું આખું શરીર ગ્રે કલર નું એને જોઈને જ એવું થાય કે વા કેટલું મસ્ત પક્ષી છે તો એ જોવાનું મળી જાય. આપણે મારું કામ થઈ જાય અને બધે ફરવાનું મલી જાય અલગ
હા એ તો છે જ
હા
અને પ્રાણીઓ અને પક્ષીઓ જોડે તો મજા આવે આમ એમની જો બાજુમાં રહીએ. કે જોડે રહીએ ને તો આપણને મનને શાંતિ મલે ને સારું લાગે
હા એ તો તમે એકદમ સાચું કીધું. તમે પાળેલું છે કઈ પ્રાણી યાતો પક્ષી
ના અમે પાડી તો નથી
બરોબર.
મેય આમ તો નહી પાડ્યું પણ હમણાં એક બે દિવસ પહેલા અમારી જે કોલેજની લેબ છે. છે ને પ્રેક્ટિકલ્સ કરવાની
ત્યાં એક બિલાડી એના ત્રણ બચ્ચા મૂકીને ગઈ છે બોલો.
ઓહો
અને એ બચ્ચા આખો દિવસ બોલ્યા કરે છે ને બિલાડી પાછી નહી આઈ
તો પછી છે ને અમે લોકો એ જ બજાર માંથી એનું નાના બચ્ચાનું ખાવાનું લઈ ને અમે જાતે જ ખવડાઈએ છે ને એને રાખવાનું શીખીએ છીએ
એ નાનાથી મોટા ભી અમે જ કરશું આવે એ બચ્ચાઓને.
બરાબર આ તો બહુ સારું કામ કેવાય.
હા આવી રીતે કોઈની આવી રીતે હેલ્પ કરવાવામાં અંદરથી કેટલી ખુશી થાય. મજા જ આઈ જાય એકદમ હા. હવે જ્યાં સુધી છે અમારી જોડે ત્યાં સુધી અમે સાચવીશું બીજું શું
બરાબર બરાબર
હા. અને બધું જ ભણવાનું હોય જાય એનો મતલબ કે એક એ બધાની બી ઇન્ટ સિસ્ટમ ભણવાની પછી કૂતરો કૂતરો બિલાડી ગરોળી કાચબા માછલીઓ ઓક્ટોપસ જેલીફિશ બધા વિશે કઈક ને કઈક કાઈ ચાય એટલે આમ એવું લાગે હા તો એટલે માણસો સિવાય બી અલગ અલગ સજીવો જોડે અમે રેતા હોય ને અ એવું ફીલ થઈ જય સારી રીતે
બરાબર તો તમને આમ બ ધા તમે ભણો તો મતલબ અમને તમ તમને એમાં કઈ નવી વાત લાગી હોય પ્રાણી કે પક્ષી કે કોસાની પણ એ કોઈ નવી વાત કે અચરંજ પામે એવી વાત લાગી હોય
હા એ વાત નવી વાત તો બહુ બધી છે એમ પણ મને સૌથી વધારે એ ગમ્યું કે પક્ષીઓ છે ને માઈગ્રેશન કરે માઈગ્રેશન મતલબ કે પ્રાણીઓ પક્ષી બંને માઇગ્રેશન કર્યા અને માઇગ્રેશન નો મતલબ કે એક જગ્યા થી બીજી જગ્યાએ જવું ખોરાક ની શોધમાં પાણીની શોધમાં અને રહેઠાણ ની શો ધમા એમાં આપ શિયાળામાં છે ને આપણા ઇન્ડિયા આપડા ગુજરાતમાં સ્પેશિયલી દૂર દૂર દૂર દૂરના પક્ષીઓ અહિયાં આવે છે રહેવા માટે આઈ ખાવા ખોરાક ને બધું મલી રે ને સારી રીતે એટલે તો એક પક્ષી છે આર્કિટિક્ટન નામનું એ એ છે હિમાલયન હિમાલય ના પર્વતો છે ને એ ક્રોસ કરીને છે ગુજરાત આવે છે રહેવા માટે બોલો ઉડીને
ઓહો
હા કેલી કેટલી નવાઈ ની વાત કેવાય કે આટલું નાનું એવડું પક્ષી આટલું દૂર સુધી ઉડે એને દિશા ખબર છે કે મારે ક્યાં જવાનું છે અને પહોંચી બી જાય આટલી દૂર
એજ તો કુદરત નો કમાલ છે કે એમને કેવી રચના કરી હશે કે એનું મગજ આટલું બધું ચાલી શકાય
હા એજ તો આવ તો બોવ બધા ફેકસ છે ઝોલા ચોમા પછી આ તમે સુગરીનો માળો જોયો છે.
હા જોયો છેને
એની પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત કવ એમાં એવું હોય કે જે એ માળો છે ને એક નર એક નરસુગરી હોય અને એક માદા હોય તેમાં નર અડધો માળો બનાવે પ છી માદા સુગ ને બોલાવે મળો જોવા માટે પછી જો ફિમેલ સુધરીને માળો ગમે ને તો બને ભેગા મળીને એ માળોને પૂરો કરી નાખો બનાવે અને જો ફિમેલ ને માળો ના ગમ્યો તો એ ના પાડી દઈ અને એ માળો એવો ને એવો રહી અને પેલો મેલ સુગરી છે એ ફરી વાર બીજી જગ્યાએ માળો બનાવે અને બીજી વાર ટ્રાય કરે ફિમેલને મનાવાની
એવું હોય શકે.
હા સાચું છે એટલે તો આપણને અમુક જગ્યાએ અડધા અડધા માળા જ દેખાય છે. કેમ કે સિમલ સુગ્રિયા એને રિજેક્ટ કરી દીધા છે હવે એ એ ત્યાં ને ત્યાં મૂકીને એમ ન માળો બનાવાનો.
જબરું છે ને આવું મતલબ હોય શકે એવું
હ હ.
આપણને એક્સેપ્ટ કરતા જ વાર લાગે.
હા અમને આવવુંજ થયું તું કે પક્ષીઓમાં બી આવી રીતની સિસ્ટમ કેમની હોય.
એજ તો
હા. અને મધમાખી તમને ખબર જ છે મધપૂડો બનાવે છે એમ
હા એ તો ખબર છે.
તો એમાં બી એમને બી આપણે જુના જમાનામાં કેવું હતું રાજા હોય સૈનિકો હોય પ્રજા હોય
તો એમને બી માધમાખીઓ બી એવી રીતે રહી એમાં એક રાણી હોય. પછી બીજા બધા એમના વર્કરો હોય અને એમના બચ્ચા હોય. એમને આવી રીતે કોલોની બનાવીને રહી
એવું છે રાજાશાહી સિસ્ટમ હોય
હમ સે તમે કીધું એ જ બરોબર રાજા સા એ સિસ્ટમ છે હજી
સા રી રાજ શાહી તો ના કેવાય રાણી શાહી
હા રાણીશાહી.
હમ
એ રાણી એ બધાને કામ વહેંચી દીધેલું ભાઈ કેમ વર્કરોને આજ ફૂડ શોધવા માટે અલગ હોય પછી થોડો બનાવવા માટે. અલગ ભાઈ બચ્ચા ને સાચવવા માટે બી અલગ ભાઈ બોલો.
ચબરું કેવાય હ તો હા બહ જ
આવું આવું છે આમાં તું બોલો મજા આવીઈ.
તમારે તમારો વિષય. તો મતલબ જોરદાર છે નવી નવી વાતો શીખવા મળે આવું અલગ અલગ વાતો શીખવા મળે.
હા હું તો એમ ક તમે ક્યારેક ઘરે આવો તો આપે સાંજેથી બેસીને વાતો કરીએ કેમ કે આવે કોલમાં તો ક્યારેય પચશે નહિ બહુ લાંબુ ચાલશે.
પાકું પાકું આઈશ તમારી બધી વાતો અને એક્સપેરિમેન્ટ અને તમારા બધા અનુભવ સાંભળવાનું પાકું આવીશ.
ઓકે સ્યોર સારું તો હવે આ મળી હવે ડાયરેક્ટ મારા ઘરે જ
હા હા પાકું પાકોું
આવજે
હા આવજો.
બાય